હલો.
હલો.
શું કર્યા છો ભાઈ કેમ છે ઢંડો કેવા ચાલી રહ્યો છે.
હા હમણાં તો ધંધો બરાબર ફૂલ ફોર્મમાં ચાલી રહ્યો છે તમારે કેવા ચાલી રહ્યો છે હમને.
એ એકદમ મજા છે દંડામાં પણ હાલમાં તો જે રૂટુ ચાલી રહી છે તે હિસાબે એટલે કે જે હમણાં રૂટુ છે ઉનાળા ને એટલે દંડો પણ તેરીમાં ચાલી રહ્યો છે તો તમે સાનો ધંધો કરો છો.
હું તો તમને કીધું કે હું સીઝન પ્રમાણે ધંધો કરું છું એમ જેમ કે એટલે સીઝનલ પ્રમાણે તહેવાર પ્રમા કરું છે એમ એટલે કે જે દિવાળીમાં હોય તો પછી ફટાકડાની દુકાનો પછી હોળીમાં હોય પિચકારી ગમે બધા રંગોની અને ઉનાળામાં તોમ શ સ સ પછી આવેથી છ સ પ્રમા જે છેમા હું કરું છું તમે કયા પ્રકાર કરો છો ધંધા.
અમે પણ આમ તો આપડે જે અમારે જે ધંધો છે તે તો હાલમાં જોવા જઈએ તો ટીવી ફ્રીજ પંખા એ બધું ન છે એટલે ટીવી પણ વેચીએ છીએ ફ્રીજ એસી પણ વેચીએ છીએ એટલે અમારે શું છે હાલમાં જે રઋટુ ચાલી જાય છે તો અમાર વેચાણ સારો એવું થઈ રહ્યું છે કારણ કે શિયાળામાં ને ચોમાસામાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને ગરમી ઓછી લાગે છે એટલે એસી કાંઠો ફ્રીજ ને ટીવીને એવું લોકો લેવા ઓછું આવે છે પરંતુ હાલમાં શું છે કે જે બદલાટે છેટું બદલાઈ રહ્યું છે એટલે કે ટેકનોલોજી બદલાઈ રહી છે તો ઉનાળામાં વધુ પડતી ગરમી પડે છે તો હાલમાં લોકો શું કરે છે કે પંખા કરતાં એસી ને કૂલર એ એમાંથી ને વધારે લે છે અને અમારું પ્રોફિટ માર્જિન પણ આ બે પર જે એસી છે અને કૂલર છે એના પર અમારું પ્રોફિટ માર્જિન ખૂબ જ સારું હોય છે એટલે અમે સારો એવો ધંધો કરી શકીએ છીએ અને હાલમાં શું જોવા જઈએ તો અમારે ત્યાં શું છે જે અમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીએ છે એ એક જ ખૂબ જ સારી બાબત ગણે છે કારણ કે ડિજિટલ પેમેન્ટ દ્વારા લોકો જો પૈસા ટ્રાન્સફર કરે એકબીજામાં તો અમારે ઘણો પૈસા ગણવાનો કે કોઈ પણ એવું કોઈ પણ જાતની માથાકો રહેતી નથી એટલે અમે બધા વેપારીને જે ગ્રાહકો આવે તેને પૂરેપૂરો સમય આપી શકીએ છીએ અને જે પણ પ્રોડક્ટ વેચે છે તેને પૂરેપૂરી માહિતી આપી શકીએ છીએ તમે તમે કીધું જે તમે રીઝનેબલ એટલે કે જે ધંંધો કરો છો રીઝનેબલ જે તહેવાર પૂરત છે તો તમે શું કરો છો ઓનલાઈન પેમેન્ટ રાખો છો કે રોકડમાં કરો છો કે બંને રાખો છો ઓનલાઈન ને રોકડ શું કરો છો તમે?
હું તો આ તમે કીધું કે તમે તો ડિજિલ પેન્ટ કરો કારણ કે તમારેઇ જેથી કરી તમા જેટલા પણ વ્યવહાર રોકાણ ના થાય તે તમારા માટે સારું જે ચેક થાય કે ઓનલાન પેમેન્ટાય તમા માટે પણ સારું કહેવાય એ તો. પણ મારા ધંધા માટે એવું છે કે હું તો સીઝન પ્રમાણે આ બધો ધંધો કરું છું જેથી કરીને મારે અમુક પ્રકાર એટલે અમુક થોડા કેશમાં કરવા પડે છે અમુક ઓનલાઈન કરવો પડે છે એમ બંને બંને પર જ હું યાધ રાખું છું કારણ કે કોઈ વા એવું થઈ બી જાય છે કે કો ના ન ધંધો પણ ચાલુ કરવા પ છે એમ ત્યારે રોકણમાં બી હ કરું ચાલે પર કોઈ વાર એવો ધંધો ખૂબ સારો માટે સારું- થી કરીને ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપે આપણને થોડું એ ડિસ્કાઉન્ટ પણ મળે છે જેથી કરીને આપ થોડો ઘણો લાભ થાય છે અને હું તો પેલાથી જ આ ધંધો કરતો આવ્યો છું અનેમને પણ થોડો ઘણો એટલે ઉનાળામાં તો તમે જાણો છો કે બધાને હમણા કેરી સિઝન ચાલી રહી છે જેથી કરીને હું બધા જ પ્રકારની એટલે કે કેરી માટે શું શું જોય છે એટલે કે દવાનો પણ હું ધંધો કરું છું એ નાખવાનો પછી આ તમને કીધું કોથી પહેરાવાનો અને એમાં શ કારણ કેામ ઘણા લોકો ગડીઓ હોય છે અને એ લોકો બધા છટકાઓ બને ખાતર મૂકે છે જેથી કરીને એમનું ફળ સારું આવે. સું ઇન્મ પ્રાપ્ત થાય એટલું તમારે કેવું છે તમારા તમે તો આ દુકાન ચલાવો છો પરંતુ તમારે કઈ એમ વાડીઓ છે કે પછી મને કેજો ન મે બી તમને આવ સારો અને ખાતા એટલે સસ્તું અને બધું પોથરી પણ સારી આપીશ એમ.
એમ જોવા જઈએ તો અમારો દંડો તો આજ છે પરંતુ અમારા જે પપ્પા છે પપ્પા તે લોકો શું કરે છે કે ખેતીમાં વધારે ઇન્ટરેસ્ટ છે એ લોકોને એ લોકોનું પર રોકાણ હતું એમ તો પણ એ લોકોને ધંધડા પ્રત્યેનું આ જ્ઞાન ઓછું હતું અને અમે શું છે આ અમે જે ભણીએ છીએ જે લાઈન તેમાં અમને આ બધું ધંધા પ્રત્યે જ ભણવામાં આવ્યું અને મારા મામા પણ જેારે એમની દુકાાન જ છે એટલે મેં ત્યાં બે ત્રણ વરષ ટ્રેનિંગ પણ લીધી ને મને ફાળી પણ ગયું મને ખેતી પણ ગમે છે પરંતુ અને ખેતીમાં આજે જોવા જઈએ તો ટેકનિકલ યુગ જે ટેકનિકલ યુગ છે તેના કારણે એટલો બધ નથી એટલે બધી સારી ઈન્કમ પ્રાપ્ત કરી શકાય નથી એટલે મેં તો પછી જે દુકાન છે અમારી જે ધંડો છે તે જ લઈને બેસી ગયો પરંતુ અમારે તમે જે જણાવ્યું એ પણ વાત બધી સાચી છે અમારે ત્યાં પણ કલમ છે કેરી છે અને સારો એવો પાક પણ થાય છે. અમે શું કરીએ છી કે માર્કેટમાં વેચી છે સીધો સીધું અને અમે જે માર્કેટમાં વેચી છીએ ત્યાં અ રજી કરવામાં આવે છે કેરીન એટલે કે કોઈ એક વેપારી દ્વારા ખરીદી કરવામાં આવતી નથી તેમાં ત્રણ ચાર અધિક વેપારીઓ હોય તેવો ભાવ લગાડે છે અને જેનો પણ ભાવ સારા એ હો એટલે કે જે ભાવ ને અ કેરી આપી દઈએ છીએ એમાં અમને પણ સારું પડે છે અને એ માર્કેટ પણ સારી છે પરંતુ તમે પણ જો આ કેરીનો લેવો છો તો પછી મને એવું લાગે છે કે હું તમને આપ કારણ કે ત્યાં અમે જ્યાં ત્યાં આપીએ છે ત્યાં પૈસા સારા વાર આપે છે પણ જે રોકડ વ્યવહાર થાય છે એમાં ગેસ ગણવાની કે પછ ફાટી જવાનું એ બધું ઘણા બધા પ્રોબ્લેમ રહેલાય છે પરંતુ મેં તમને આપ તો તમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો છો એટલે મને પૈસા ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર કરશો એટલે અમારે જે પૈસા ફાટી જવાના કે ચોરાઈ જવાનો બધા જે ડર છે તે થઈ જશે એટલે હું એવું વિચારું છું કે હવે તમને જ કેરી આપાય તમે અમને થોડો ઘણો ડિસ્કાઉન્ટ કે થોડો ઘણો લાભ તો આપશો ને.
હા ચોક્કસ વડીી કારણ કે તમને તાપ જ પડે નહી એટલે કે સારો એટલે કે માર્કેટમાં મને થોડું ઘણું એવું જ્ઞાન તો છે જ અને હું પણ બે એક વસ્થી કરું છું જેથી કરીને ઘણો મને લાભ પણ પ્રાપ્ત તમે પણ મને કેરી આપો એટલે કે જે તમારી કેરી સારી થ તમને સારો ભાવ આપીશ અને આગા એટલે બીજી પર તમે જે પણ ફળ કે શાકભાજી રોપતા હ તમારા પપ્પા લોકો તેમને પણ સારો એ ભાવ આપીશ એ માટે તમે શું હમણા જે ચાલી રહી છે દુકાન તેમાં એટલે કે કોઈ વાર એમ મુશ્કેલી પડી છે બ પછી બરાબર થયું છે એમ.
હા એવું નહ ડિજિટલ પેમેન્ટ નો અમે ઉપયોગ કરીએ પહેલા પહેલા આવ્યું ત્યારે નવું નવું અમે પણ ડરી ગયા હતા કે આ શું હશે ન અમે પણ ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ કરવા ડરતા હતા પરંતુ અમારા જે ઉપરી અધિકારી છે અમારા જે મેન અધિકારી છે જેના પરથી અમે માલ સપ્લાય ડીલ એટલે કે ડીલરશીપ કરીએ છીએ એમ સાથે એમણે અમને જણાવ્યું અને અમને માર્ગદર્શિકા આપી કે તમે જો આવું કરશો ડિજલ પેમેન્ટ હોય તો તમને ઘણા બધા ફાયદા થશે તમે બધા ગ્રાહકો હોય તેમની સાથે સરળતાથી એ લોકોને જે પ્રોડક્ટ છે તેના વિશે સમજણવા એટલે કે સમજાવી શકશો અને સારો એવો પૈસા પણ પ્રાપ્ત કરી શકો અને તમે જો અમુક જેટલી રકમ કટાવો વધારે રકમનો કોઈ ગ્રાહક ખરીદે તો તમને પણ થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળશે અને એમને પણ જે વસ્તુ છે તેમાં રાહત મળશે ખરીદવામાં એટલે અમને તો ખૂબ જ ગમી અને એમણે એમ પણ જણાવ્યું કે હાલમાં તો આધુનિક યુગ છે એટલે બ આવી ગયું છે જો તમે ડિજિટલ પેમેન્ટ ન ઉપયોગ નહીં કરશો તો તમારે ત્યાં જે વેપારી આવશે તે મુંઝાશે અને રોકડમાં તો કોઈ વેપારી એટલે કે જે ગ્રાહકો હોય છે નેવું ટકા ગ્રાહકો ઓનલાઈન જ કરે છે એટલે તમને ધંધામાં નુકસાન પણ થશે નહી કરશો તો એટલે અમારી પાસે મજબૂરી પણ કે અમારે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો જ પડે એટલે અમે તો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીએ પરંતુ ડિજિટલ પેમેન્ટમાં શું છે ચોરી કે એવું કંઈ ભય રહેતો નથી પરંતુ હાલમાં જે આધુનિક યુગ બદલાડો જતો છે તેમાં શું થાય છે કે અમુક હેકર્સ હોય છે તે આપણું આપણું જે અકાઉન્ટ હોય છે તે હેક પણ કરી શકે છે અને પોતાના ખાતામાં પણ પૈસા પાડી શકે છે શું તમે આવો કોઈ ધંધો તમે જે ધંધો કરો છો તેમાં આવું કોઈ બનાવ બન્યો છે કે તમે તમારા પૈસા કોઈમાં ટ્રાન્સફર નહીં થયા હોય તો તેના બાબર કોઈ પ્રોબ્લમ આવી કે કોઈના ખાતા માટે પૈસા કો હેક કાઢીને છે એવો કોઈ કેસ બન્યો છે તમારી સાથે.
અમારી સાથે તો એવો હેક કરો એવો કેસ તો એટલે કે એવું તો નહી થયું છે પરંતુ તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ કરતી હોખ ઇન્ટરનેટ હોવું ખુબ જરૂરી છે જેથી કરીને આપણું ઇન્ટરનેટ સારું રહે તો આપણે પેમેન્ટ ઝડપથીને વેલુ કરી શકીએ છે. એવો મારા ઘ બનાવ બન્યો કે જયારે હું એટલે કે મોટું આમ જારે વસ્તુની ખરીદી કરવા ગયેલો હતો ગોડાઉન હ રોકડ હતો. ત્યાં એ બરાબર નેટવર્ક આવતું હતું અને જેથી કરી એ ટ્રાન્સફર કરે પૈસા એમના ખાતામાં જર જ ન હતા અને હું કેટલી વાર ત્યાં ઉભરને કેટલી વાર કરી જોઉ તો પણ થયું જ નહી કેટલું માન માન એક કલાક સુધી ત્યાં પછી શ નેટવર્ક આવ પછી ત્યાંથી ઓનલાઈન મારફતે પૈસા ટ્રાન્સફર કર્યા અને પછી હું ઘરે આવ્યો બધ વસ્તુની ખરીદી કર્યા પછી આજે કરીને ઓનલાઈન જો આપણે ડિજિટલ પેમેન્ટ કરીએ તેથી આપડ ઇન્ટરનેટ હોવું એટલે સારું હોવું ખૂબ જરૂરી છે. અને જો બરાબર ન હોય તો પછી આપણને ઘણો એવો ટાઈમ નીકળી જ જથીમા પણ ખર્ચ થઈ જાય છે આથી નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે તમારે શું તમારે આવું કઈ ઓનલાઈન પેમેન્ટ કરી કઈ આવ્યું છે કઈ
હા એમ તો અ ખૂબ જ સારી બાબત છે પરંતુ એને એની માટે પૂરતી સગવડો હોવી જોઈએ જેમ કે તમે જો ગામડા વિસ્તારમાં જો ટા ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ નહીં હોય છે જેના કારણે તમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શક્યા નથી એટલે એક એ પણ એક પ્રોબ્લમ છે અને ખૂબ જ આવશ્યક છે ઇન્ટરનેટ ની સેવા હોવી જોઈએ અને બીજું એ છે કે તમારા ફોનમાં પર્યાપ્ત બેટરી હોવી જોઈએ જો ફોનમાં બેટરી નહીં હશે ફોન ચાર્જ નહીં હશે તો તમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકશો નહીં એટલે ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ સારી બાબત ગણે છે પરંતુ એની થોડી ઘણી આજે કોઈ પણ વસ્તુ હોય તો તેની થોડી ઘણું એટલે કે બેડ ઇફેક્ટ એટલે ગેરફાયદા પણ હોય જ છે પણ ડિજટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે અને લોકો એ પણ ડરવું નહી જોઈે અને આમે તો બધા ડિજટલ પમેન્ટ ઉપયોગ કરે છે નાના નાના બાળકો એટલે કે જે અઢાર વર્ષથી ઉપરના બાળકો તે પણ ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું છે. એમને પણ ખુશી થાય છે ડિજિટેબલ પેમેન્ટથી અને ફાયદા પણ ઘણા થયા છે ડિજિટલ પેમેન્ટ દ્વારા તમે આજે ઓનલાઈન શોપિંગ કરો તો પણ આપણે પૈસાનું ટ્રાન્સફર ડિજિટલ ઓનલાઈન ખાતામાંથી જ પણ કપાવી શકો છો એમ ઘણા બધા ઉપાય થઈ ગયા છે ડિજિટલ પેમેન્ટના તમારે શું કેવું એટલે તમારી સાથે મને વાત કરવાની તો ખુબ જ મજા આવી તમે કોઈ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કર્યો હો તો તમને કેવો અનુભવ આવ
હા અનુભવ તો તમને કીધ્યો છે કે સારો જ છે પરંતુ કોઈ વાર પ્રોબ્લેમ થઈ જાય છે તો તમે જાણો છો કારણ કે ગમે ત્યારે ઇન્ટરનેટ બરાબર. જેથી કરી એ જરૂરી છે સારું મળીને.
હા ચાલો મળ્યું.